હલો કેમ છો જય માતાજી
જય માતાજી મજામાં છું
ઓ હ નેટવર્કની તકલીફ છે જોવને અવાજ નથી આવતો
હ હ અ
હમ શું પત પતિ ગયુ કામકાજ બધું
બધું કામ પતી ગયું હ રસોઈ પણ બનાવી લીધી
હો અડધો ગયું છે કામ પોત્રો ઇસ્કૂલે ગયો છે હવે રોટી બાકી છે આયા આવશે બાર વાગે આવશે ત્યારે રોટી બનાવે ગરમા ગરમ રોટી બનાવી ને પછી જમશું
સરસ સરસ પૂજા પાઠ કરી લીધા
ઓ પૂજા પાઠ હમણાં કરી લીધા છે તો લિફ્ટ બંધ છે લાઈટ ગઈ હતી એટલે તો પછી નીચે ન ગઈ વરી
બરોબર હ હા હા શું બનાવી રસોઈ
રસોઈ આજે રીંગણાનો ઓળો બનાવ્યો છે
અ અત્યારે વિન્ટર સિવાય તો રીંગણા કેવા આવતા હશે ઓરા માટે સારા આવે શિયાળામાં રીંગણા સરસ આવે ને
ના ભ અહીયાને હમણાં ઠંડી હતી ને તોરી બે ત્રણ દિવસ પેલા લે લઈ આવ હમણાં લઈ આવી ઠંડી વરસાદ હતું તો સારા લાગતા હતા હવે વરી એ નહી લઈએ રીંગણા ગરમી બહુ છે વરી
તો સવારના એઈ બનાવ્યો છે બાજુ માં કડી બનાવી છે કાન
સરસ સરસ મને કઢી કેવી બનાવો એની રેસિપી આપશો
તમે શું બનાવી્ છે રસોઈ
મે બનાવ્યું છે જે આપડે તાંદલજા ની જે ભાજી આવે ને
કાંદાની ભાજી
હા તાંદલજા ની ભાજી ની સાથે ઢોકળી ગ ઢોકળી સાથે એડ કરી છે
હા એ ઢોકરી વાળું શાક આવે છે બરોબર છે
તાંદલજા ને ઢોકળી નું શાક અને રોટલી અને મિક્સ દાળ અને રાઈસ આટલી રસોઈ બનાવીલી છે મેં આજે
ઓલી દાર ખીચડી કેવી રીતે બનાવવું
છે
હા
અવાજ કટ થાય છે તમારું
ક છું ગિરનારી ખીચડી છે
અવાજ અવાજ કટ થાય છે
હવે આવ્યો અવાજ
હા હવે આવ્યો અવાજ
ઓકે ગિરનારી ખીચડી ની વાત કરો છો તમે
હ બોલો બોલો શું બોલો છો અવાજ હજી કટ થાય આવો દાળ ખીચડી બનાવી ને આપે.
એટલે સાદી ખીચડી ની વાત કરો છો
સાદી ખીચડી નહીં તુવરદાળ ની કે તુવરદાળ ચોખા એમાં બધા ભાજી નાખ. ને બનાવી ને આ એ ખીચડી આ આ.
સૌથી પેલા તો છે ને તુવેરની દાળ મગ ની દાળ અને ચણા ની દાળ આ ત્રણ દાળ ને મિક્સ કરવાની. એમાં ત્રણ ભાગ ચોખા ના લેવાના. અને એકભાગ દાળ નો લેવાનો બરોબર. અ એ ત્રણેય તાર મિક્સ કરીને એક ભાગ દાર અને ત્રણ ભાગ ચોખા. પછી પછી છે ને એને સારી રીતે વોશ કરીને એકાદ કલાક માટે આ બધે એને પલાળી દેવાનું.
પલાારી રાખવાની હા
હા પલાળે રાખવાની એકાદી કલાક માટે થઈને પછી તમારે અ પેલુ શું કેવાય આપડે ઈ પલડી છેાય ને ત્યાં સુધી માં છે ને આગળ ડુંગળી બટેકા ટમટા રીંગણા ફ્લાવર વટાણા પછી આ લીલા મરચાં આ બધી વસ્તુને છે ને અ સતોડી નાખોની તેલમાં. બરાબર એટલે છે ને એ હાફ જેટલો સતોડાય જાયને. એટલું તમારે સતોડી નાખવાનું અને પછી હું કરવાનું આપણે ખીચડી હોય કે ને જે એને ચાર ગણું પાણી મૂકવાનું ખીચડી માં
હા એક ભાગ ખીચડી હોયને ચાર ભાગ પાણી નાખવાનું કા
હા ચાર ભાગ પાણી ના નાખવાના અને તમારે છે ને એ બધાય ને ત્રણ થી ચાર સીટી લગાવી અને પેલી શું કે વિશલ બોલાવી દેવાની પછી જયારે કુકર ઠરે જાય ને મતલબ પછી છે ને એને પેલું આપડું જે શાક સપડુંય હોય ને એમાં મિક્સ કરી દેવાની હળદર મીઠું અને જો તમને તીખાસ વારી ખાવી હોય ને તો એટલે એમને તીખાસ વાળી ખાવી હોય ને તો એ પ્રમાણે મરચું નહી થોડુંક એક્સ્ટ્રા એડ કરવાનું અને જો તમારે મોરે ખાવે મતલબ હળદર મીઠા વાળી ખાવે તો એ રીતે પણ ખાઈ શકો તમે. પછી છે ને એ બધું મિક્સ થઈ જાય ને પછી એક સાઈડ શું કરવાનું છે આપડે ઘી લેવાનું વઘારમાં મૂકવાનું ઘી લાલ સુકા મરચાં તમાલપત્ર ના પાન અને રાય જીરું અને પછી પેલા આપડે ક લીમડા ના પાંદડા બરાબર. આટલું ભેગું કરી અને એનો વઘાર કરવાનો અને જયારે વઘાર થઈ જાય ને એટલે એજ જે પેલુ વઘારયુ હોય ને એમાં તમારે હિંગ અને સાથે થોડુંક લાલ મરચું અને લસણ લસણ એને અધ કચરું વાટેલું હોય ને તો અધ કચરુ રાખજો અને
હા.
ભાવે ને તો ટુકડા કરેલું આનું છે ને એ વઘારીયામાં જ રાખવાનું. બરાબર પછી ઈ બધું છે એ આપડે પેલી ખીચડી રેડી કયરુશું ને સબ્જી વાળી એમાં છે ને એડ કરી દેવાનું. બરાબર ઈ એડ કરી અને ખુબ જ સરસ રીતે મિક્સ કરી નાખવાનું અને જયારે ગાર્નિસિંગ કરો ને ત્યારે ઉપરથી કોથમરી છાંટી દેવાની અને થોડું એવું ઘી એડ કરી અને ઈ તમારા છે એ ખીચડી અ સૌ કરવાની બરાબર અને એમાં છે ને એક ગિરનારી ખીચડી નો મસાલો પણ એવો આવે છે રેડી હ એ મસાલા નાખોને
તે એકદમ ખીચડી મસ્ત થાય. એના ઉપર થી થોડો સાચો ઘી કે અમૂલ નાખી દેવાનું.
હા પણ જો તમે ઘી દો કે અત્યારે તો લખો કે ચોખા ઘી આવ તો હ એવું મને નથી લાગતું. પણ તમે પેલું ગોવર્ધન નું જે આવે છે ને,
હા,
એ ગોવર્ધન નો ઘી યુઝ કરો ને તો,
હા, અમે ગોવર્ધન નુજ ઘી લઈએ છીએ.
હા એટલે છે ને ઈ એક સારું આવે છે ઘી. તો એ ઘી એડ કરવાનું ઉપર થી જમવા બેસો ને ત્યારે ખુબ જ સરસ થી મેસ,
આ
અને પછી છે સર્વ કરવાની અને માથે કોઠ મરી ને એવું સરસ થી છાટ
હા બરોબર છે, કાલે તમે કેતા તાને પછી આપે મિશ્રણ નીને મઠ ની વાત, કરી હતી પછી હું તમને કઈશ ઈ શું કીધું બોલો ત,
જો ઈ છે ને આપડે મઠ ફણગાવાની રેસીપી, પણ હોય, તમે કઈ રીતે મઠ ફળગાવો,
અમે શું ધોઈ કરીને રાખી દઈએ મઠ ડૂબે ને એટલું પાણી નાખીને. સ્ટીલ ના ડબ્બામાં રાખી દઈએ બહાર ની હવા ના લાગવી જોઈએ. પછી રાખી રહી અંદર પછી બે બીજે દિવસે કે એક રાત કે એક દિવસે રાખી એમાં પછી ઓલા ઝીણા ઝીણા નીકળી આવે વ્હાઈટ કલર ના હોય ને,
એટલે કપડા માં બાંધો કે એમને એમ કરો.
થોડું પાણી નાખી ને ડુબાવી રાખી દઈએ મગ હોય કે એ હોય એના પછી મૂળ નીકળી આવે.
તો અમે કેવી રીતે કરીએ છીએ ખબર છે જો આપડે ધારો ક્યાં છે સમારા છે મઠ અથવા મગ ઈ પલાળી દીધા મેં બરાબર, પછી રાત્રે આપડે સુવા જવાનો સમય થાય ને ત્યારે મ મઠ ને એક વાર ધોઈ નાખવાના. અને મઠ ધોઈ પાણી નીતારી લેવાનું બરાબર પછી નીતરી જાઈ ને પાણી, એટલે ઈજ તપેલી માં ઢાંકીને રાખી દેવાનું. પછી બીજા દિવસ, થશે ને પાણી બધું કાઢ નાખવાનું એક ટીપું પાણી નું રહેેવા દેવાનું નહી બરાબર એટલે બીજા, દિવસની બપોર થશે ને એટલે એજ તપેલી આપણે જે ઢાઈ કી હશે ને એજ ટપેલી માં અંકુરિત થઈ જશે. તમારે બીજી કઈ પ્રોસેસ જ નહી કરવી પડે.
કર બરોબર કા પછી અમ એમ કરીએ મગ ને પલારી રાખીએ ને,
હા હા હા,
જે બીજા દિવસે રૂમાલ માં કે કપડામાં બાંધીને રાખી દઈએ કપડા માં મસ્ત આવી જાય.
પણ એના કરતા તમે છે ને એક વાર આ ટ્રાય કરજો છે ને કપડામાં તો હજી ક્યારેક શું થાય કે જાડું પતરું લેવાય ગયું હોય ને, તો પ્રોપર છે ને અંકુરિત નથી થતા. પણ આમાં તો ફાઈનલી અંકુરિત થયી અ જ જા હશે એમ. પણ પાણી બધું, પાણી છે ને પૂરેપૂરું નીતારી લેવાનું એમ. તમે છીબૂ આટું રાખી છીબૂ આટી રાખશો ને, તમે એટલે તપેલી માં સેજ એવું પાણી નીકળે ને એટલી જગ્યા કરી અને છીપું નિતારી લેવાનું તમારે એમ એટલે પાણી છે ને બ ધુય નીકળી જશે આવી રીતે કરશો ને તો તમારે અ બહ જ સરસ થઈ જાશે અને
જો મગ મઠ પલાર્યા છે રાત ના જ બનાવીશજ મસ ખીચડી ને થાય નઈ ને ઈ બનાવીશ ને કા પછી રગડા રગડા પેટીસ બનાવીશ તમે રગડા પેટીસ કેવી રીતે બનાવો
એટલે તમે રગડા માટે થઈને સુકા વટાણા લ્યો કે લીલા વટાણા લ્યો
સુકા સુકા વટાણ
તો જો સૂકા વટાણા લેવા હોય ને તો આપડે ઓવર નાઈટ છે ને વટાણા ને પલાડી દેવાના બરાબર પછી જયારે વટાણાને આપણે બાફવા મૂકીએ ને ત્યારે છે ને એક તપેલીમાં વટાણા રાખવાના એમાં મીઠું નાખીને અને પછી ઉપરથી બટેકા બાફેલા બાફ મૂકી દેવાનો મતલબ એક કુકર માં વસ્તુ થઈ ગઈ હેને હા બરાબર પછી જ્યારે ઓલું શું છે કે જો બે ને સાથે તમે મૂકો ને તો આપડે મેસ કરીએ ને તો વટાણોય મેસ બરાબર એટલે ઈ ના મજા આવે અને પછી છે હું કુકર ખોલી અને પછી છે એ બટેકાનો માવો પેલા કરી અને એને પેલા રગડા મિક્સ કરી દેવાનો
હ પણ હું શું કઉ છું કે પેટીસ ઘણા છે ને બ્રેડ નાખે છે એટલે પેટીસ આપની કડક થાય ઘણા છે તે રવો નાખે છે ઘણા પછી ઓલો આવે છે ને ઓનો પા ઓોલો ફરાડી હલવો બનાવીને આરા લોટ આરા લોટ ઈ નાખીે છે તમે શું નાખો છો પેટીસ માં
એટલે કયારે બટેટા બફાઈ જાય ને નરમ થઇ જાય ને
હા તો છે ને બ્રેડ ક્રમ્સ આવે છે ને આપડે બ્રેડ બ્રેડ તમે નાખશો ને તોયતે થાસે
હા ઘણા ટોશ નો પાવડર છે ને મિક્સરમે પીસી લે
હા પણ ટોસમાં શું થાય કે જો સ્વીટ વાળો હોય ને તો એ નો આપડે મજા આવે ખાવાની એમ
હા
એટલે છે ને બ્રેડ નો પાવડર ને આપડેપ ભરી દેવાનું
સારો પડે હા
હા એઈ સરસ પડે એટલે મેં ઘણા ઘણા ની અલગ અલગ હોય ને રગડા પેટીસ તો હું બનાવું પણ એ ઘણા રગડામાં ટેસ્ટમાં ફરક હોય ચટણી માં ફરક હોય આપે જો ખજૂર આમલી ની બનાવી અલગ ને મોબાઈલમાં જોવું ને તો એને ઉકારે છે અલગ બનાવે છે મસ્ત
ક્યારેક વાત કરશું ને ત્યારે હું તમને છે ને રગડા પેટીસ ની રેસીપી આપીશ
ભલે ભલે.
ચાલો માસે તમારી વાત કરી તો ત બહજ મજા આવી હોય અ ત્યારે પાછી ફોન કરીશ હ જય શ્રી કૃષ્ણ માતાજી જય માતાજી